હલો
હહ નમસ્કાર. કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ અમે મજામાં. આજે તમે શું કરી રહ્યા હતા?
બસ કઈને આ જસ્ટ જમીને આપડે બેઠા જ એવું જ છ
સરસ સરસ તો આજે મેં તમને એમાં હું બી બસ આ જમીને ઊભો થયો. તો આજે મેં તમને એ માટે ફોન કર્યો કે આપણેે સરસ મજાનો ટોપિક લાવ્યો છું વાત કરવા માટે તે છે મુસાફરી
હા.
હું તો મારા જુના મુસાફરીના ફોટો જોઈ રહ્યો હતો તો મને બધે જૂના પળોની યાદ આઈ ગઈ.
શું વાત છે આમ, કેવયને કે મુસાફરી એ બહુ યાદગાર રહી જાય છે જે આપડે કરી લીધી હોય અલગ અલગ જગ્યાએ ટ્રીપ બધું બહું સારું કેહેવાય મુસાફરી એટલે સૌને કરવી જ જોઈએ મુસાફરી
હા, બિલકુલ મુસાફરી એવી વસ્તુ છે કે દરેક સફરની કઈ નવી વાત શીખવાડી જાય છે.
હા, એજ, એજ, એજ. બે જ મિનિટ ખાલી બાઈક, હમ્મ હમ્મ જ.
હા તમને આ મુસાફરી કેવી ગમે છે કે ને
હઉ અમને મુસાફરી ગમે છે ને
હા, હા. એમાં બી આપણને કેવું નવો સ્થળ નવા લોકો મળવા અને ત્યાંની સંસ્ કૃતિ જાની મને બહુ ગમે છે.
મને પણ એવું છે કેમ મુસાફરી દરમિયાન છે ને મને ફરવાનું અને એટલું બધું ગમે છે ને એ બધું યાદગાર બની જાય છે કેવાય ને મુસાફરી એટલે
સાચી વાત છે. પછી એક વાર હું પહાડી વિસ્તારમાં ગયો હતો ને તો સવારનું ઠંડુું વા તાવરણ અને સુંદર દ્રશ્યો આજે પણ યાદ છે.
શું વાત છે, તમે ક્યાં ગયેલા થોડુંક મને જાણ કરશો મુસાફરી કરવા?
પહાડોમાં તો હું તો એક વાર મનાલી, શિમલા, મનાલી ગયો હતો. ત્યાંના પહાડો મને એટલા ગમી ગયા હતા ને બરફીલા પહાડ પછી વરસાદ ચાલું થઇ ગયા હતો એકદમ ખુબ જ આમ સરસ મજા આઈ ગઈ હતી.
પચીસ, હા.
પછી ત્યાં એકદમ શાંતિ હોય છે ખબર તમને શાર શહેરની ભીડભાડ થી એકદમ દૂર રેવા મળે છે, પછી હમ્મ.
એટલી બધી શાંતિ હોય છે કે તેની વાત જ અલગ હોય છે.
બિલકુલ સાચી વાત છે. પછી એક વાર હું ગલત બસમાં બેહી ગયો હતો ને તો બીજી જગ્ યા પહોંચી ગયો હતો મુસાફરીમાં
ઓ બાપ રે બાપ. શું વાત છે આમ, હું તો છે ને મુસાફરી કરવા ગયેલો ને ત્યારે એની તો આમ કેહેવાય ને કે આ કી બની ગયેલી આ મુસાફરી દરમિયાન
ઓહો.
એક વાર હું છે ને પા આમ કેહેવાય કે અમે પાવાગઢ ગયેલા પછી અમે જે છેલ્લે વડે જે ટ્રીપ મારીના દોસ્તાર સાથે આમ કેવાય
હા.
હા. તે કઈક અલગ જ છે આમ કેવાય કે અમે ક્યાં ગયેલા તમને ખબર આમ, હમ્મ. પેલું ના આવે આપડે આબુ અમે ત્યાં ફરવા ગયેલા ત્યાં અમે ગાડી લઈને અમારી પોતાની.
હા, આબુમાં તો ખુબ જ મજા આઈ જાય આબુમાં તો તમામ પહાડો અને પછી કેટલી આમ સરસ મજાની વાતાવરણ હોય તહીંયા તો
આમ યાદગી રહી જાય છે આમ કેહેવાય ને કે અમે તો એવી રીતે ફરવા ગએ ને આમ ગાડી અમે આમ ઈન્સ્ટન્ટ આપડે પ્લેન બનેલો આમ હજી તો નક્કી થયેલું અને પછી બીજા દિવસે ઉપડી ગયા એવું અમે તો એવું હતું.
હા, તો બહુ સારી વાત કેવાય પછી. એવા ઇન્સ્ટન્ટ પ્લાન આમ સપ ફલ થાય છે પછી જે લોકો આમ અઠવાડિયા અઠવાડિયા સુધી પ્લેન કરતા હોય ને એ લોકોનું તો કઈ ન કિન ના થાય ચાલ રહો દે.
હા. હા, એ વાત તો બિલકુલ સાચી છે કે જે બહુ પ્લેન કરતા હોય છે ને તેમનો પ્લેન ફ્લોપ હ થઈ જાય છે એમ કેહેવાય ને આમ.
હમ્મ, એકદમ સાચી વાત છે. પછી તમને ખબર છે કે આપડે શું કેવાય હમ્મ, શું કેતો તો હું. હલો.
હા, હલો થોડુંક નેટવર્ક ગતું રહેલું તમારું હા તમારી કોઈ યાદ ગીર મુસાફરી નહી તમે ત્યાં ફરવા ગયેલા અને જે તમારે યાદગ રહી ગયેલી આમ દોસ્ત તો આ લોકા જોડે કે ફેમિલી જોડે આમ
એ યાદગી હા એક વાર હું છે ને આમ શું કેવાય દિલ્હી ગયો હતો મારા દોસ્તાર લોકો જોડે તો પછી ત્યાં તો તહીંયા દિલ્હીના ફેમસ મોમોસ ખાવાની એટલી મજા આઈ ગઈ હતી ને એકદમ આમ તહીંયા તો પછી જગ્યાઓ બી કેવી સારી સારી હ તી લાલ કિલો પછી ત્યાંની ત્યાંની જોડ જ છે એક આગ્રાનું તાજમહેલ એ તો એકદમ આમ ખૂબ જ આમ જોરદાર જગ્યા છે.
શું વાત છે. તો તો તમે ત્યાં આમ રંગબેરંગી અને જાત જાતની વાનગીઓ પણ તમે ખાધી હશે ને ચાખી પણ હશે?
હા, એકદમ અને આગ્રામાં તો સૌથી ખુબ ફેમસ એકદમ એક વસ્તુ છે એવું નામ છે આગ્રાનો પેઠો એ તો ખુબજ સરસ લાગે મને.
શું વાત છે ઓહો અમારે પણ આવું જ હતું આમ કેવાય ને કે આબુ ગયા ને તે ત્યારે તેની રબડી
આમ રબડી માટે તો અમે સ્પેશિયલ છે ને આમ આમ ઉભા રહેલા બનતી ત ને તો ત્યારે તો આમ. અને તેની રબડી આમ એક વાર ખાઈએ ને તો બીજો તમે ગ્લાસ માગો માગો માગો જ એટલી ગરી અને એટલી મીઠી ને આમ શું વાત તમને આમ કહું
શું એકદમ સરસ શું વાત છે મજા આવી જાય તો તો. પછી તમે તો અહ તમે મુસાફરી માટે પે કિંગ કેટલા દિવસ પેલા કરો?
હા, અમે છે ને મુસાફરી માટે પેકિંગ છે ને આમ કેવાય ને કે આમ જેવું પ્લેન થાય ને એવું બે ત્રણ દિવસ પહેલા જ આપડે બે દિવસ પહેલા જ આપડે હું લિસ ટ બનાઈ દઉં. કે આપડે શું શું આમ જરૂરી છે મુસાફરી કરવા માટે અને એ આપડે બધું લિસ્ટમાં લખી દઉ એટલે જેવું આપડે જે આગલી રાત કરીને આપડે જવાની તો તે દરમિયાન હું બધું મારું લિસ્ટ ખોલીને જોઈ લઉં કે મારે સી જરૂર છે. અને શું મૂકવાનું છે બેગમાં તે વસ્તુ હું મૂકી દઉં. એવી રીતે કરો. તમે કેવી રીતે કરો?
હું બી એવી જ રીતે એક દિવસ પહેલા હું પેકિંગ ચાલુ કરી દઉં અને પ્રોપર ચેકલિસ્ટ બનાવી દવ અને ચેકલિસ્ટમાં બનાવવાની સારી વાત છે અને તર કઈ વસ્તુ ભોલે જાય.
હા એ ચમ અે કઈ નું કઈ વસ્તુ રહી જ જાય છે એમ કેવાય એમ
હા કેવાય ને કે ખાસ કરીને તો ચાર્જર દવા અને ડોક્યુમેન્ટ એ બધી વસ્તુ તો તો આમ બોલ્યું જ ના જોઈ હશે જ
બિલકુલ અમે આમ ફરવા ગયેલા ને તો તે દરમિયાન છે ને અમે ડોક્યુમેન્ટ ભૂલી ગયેલા ગાડીના
તેથી તે કહેવાય ને કે પોલીસે પકડેલા પછી થોડોક દંડ આ્યો પણ વાંધો ને એમ કેહેવાય ને કે યાદગાર ટ્રીપ બની ગયેલી કે ટ્રીપ માં બધું જ થઈ ગયેલું કે પોલીસ વાળા પકડેલા આ લેટ થઈ ગયેલું નીકળતા વખતે આમ સવારે કવાય ને બધું આમ યાદ કીી રહી ગઈને પછી ત્યાં જઈને તો પેલા જેવું અમે તો બે દિવસ માટે જ ગયેલા. પ ત્યાં જને તો પહેલા દિવસ તો સુતા રહ્યા બીજા દિવસ થોડુંક ફર્યું અને પાછા સુઈ ને પછી નીકળી ગયા આવી આમ કેવાય ને કે સુવા માટેની ટ્રીપ થઈ ગયેલી અમારે તો આમ એવું થયું કે આમ પૈસા થોડાક બરબાદ થઈ ગયા કેવાય ને
હા હા એ તો અમુક વાર થાય એવું અને તમને ખબર છે કે આપડે જ્યાં બી જઈએ ને ત્યાં નિયમો ન પાલન તો ખાસ કરવો જ જોઈએ.
બિલકુલ આમ નિયમો જો આપડે તોડીશું તો પછી આપણને કેવાય ને કે આપડે સારું પણ નથી અને નિયમોને તોડવા તો ના જોઈએ કોઈને પણ કેમ કે સરકારે આપણા માટે જ નિયમો બના્યા છે આપણા સુરક્ષા માટે જ તેથી નિયમો આપડે કેહેવાય ને કે ફોલો કરવા જ જોઈએ સૌને
બિલકુલ સાચી વાત છે પછી તમને મુસાફરીમાં તમને વધુ ફોટો પાડવા પસંદ કરો છો કે નહી.
હા ફોટો પાડવાનું તો બહુ જ હું પસંદ કરું છું જો અમે લોકો આખું કહેવાય ને કે મોટું અમારું કોલેજનું ગ્રુપ છે ને તો એમાં બે ચારને કે છોકરીઓ તે દરમિયાન ફોટા પાડતા હોય છે તે બઉુ જ આમ કે ને કે ખોટી વાત છે કે ફરવા નીકળ્યા હોય તો શું આપ આખો દિવસ ફોટો પાડે અને બે ચાર ફોટો પાડીને આપડણે કેહેવા ને કે કેમેરો કે ફોટો એટલે મોબાઈલ અંદર મૂકી દેવાનો અને આપણેે વ્યુ નો એન્જોય કરવાનું આપડે જ્યાં પણ ફરવા ગ હોય કે પહાડો હોય કે દરિયો હોય કે જે પણ હોય જંગલ હોય તેનું આપડે એન્જોય કરવાનું
સરસ સરસ અને તમને સૌથી સુંદર ત્યાં દ્રશ્ય કયું જોવા મળ્યું તો તમે જફરવા ગયા હતાને
હા અમે છે ને આબુ ગયેલા ને તો ત્યાં છે ને એક બહુ જ મોટું આમ કિલ્લો ખરો ને આમ કેહેવાય ને કે આમ ગુફા જેવી હતી. આમ એલફા કે છે એ આમ બહુ જ આમ પ્રાચીન અને બહુ આમ એ હતું આમ તમે જોુવઓ ન તો કો કેટલા વર્ષો જૂનું આ છે અને તેમાં આમ આમ અલગ અલગ આમ કહેવાય ને કે લખેલું હતું અલગ અક્ષર થી લખેલું હતું જ્યાં આપણે સમજી પણ ના શકીએ એટલે આપડે લોકો આ જે સાયન્ટિસ્ટ હોય એ તો સમજી શકે પણ આપણને ના ખબર પડે બધું બહુ અલગ અલગ આમ બહુ રહસ્યમ બધું એ હતું આમ
હા તો ખુબ જજ આમ સરસ જગ્યા લાગે છે મારે પણ જવું પડશે ત્યાં
એ છે ને મુંબઈ સાઈડ આવ્યું તમે મુંબઈ થી પેલું એ આપણે પેલું નાવ લઈને જાઓ ને તો તમે ત્યાં પહોંચી શકો એલિફન્ટ કે
હમ. બરોબર બરોબર પછી તમે જ્યાં બી આમ મુસાફરી કરવા જાાવ તો ત્યાં તમને સ્થાનિક જમવાનું વધારે ભાવે કે ઘરનો નાસ્તો વધાર ભાવે?
મને તો ને સ્થાનિક સ્થાનિક જમવાનું વધારે પાવે કારણ કે આમ નવું નવું ચાખવું જોઈએ હું તો એમ માનું છું આમ ઘરનું તો આપડે ખાતા જ હોય છે ને રોજ આપડણે ત્રણસોને પાસઠ દિવસ. તો આપડે કંઈક બહાર ગયા હોય તો સ્થાનિક વસ્તુ આપડણે ચાખી લેવું જોઈએ. શું તમને શું ભાવે એમાં?
હા મને બી એમાં છે કે મને બહારની બહાર જઈએ તો ભાઈ બહારની નવી નવી વાનગીઓ ચાખવાનું ખુબ જ ગમે
શું વાત છે.
હમ.
બરોબર છે આ તમારો સારો વિચાર છે અને આમ સ્વચ્છતા પણ આપડે જો ક્યાં બી બહાર જાય તો સ્વચ્છતા તા પણ આપડણે જાળવવી જ રાખવી જોઈએ બરાબર ને.
હા બિલકુલ સાચી વાત છે સ્વચ્છતા તો સૌથી પહેલું જ છે વા કામ.
જી જી બિલકુલ.
હમ અને આપડે પ્રકૃતિને સુંદર રાખીશું તો જ પછી એ સુંદર રહેશે.
બિલકુલ સાચું તમે કીધું આમ કહેવાય ને કે મુસાફરી કરો કે જે બી કરો આપણે સ્વચ્છ આપડું પાલન કરવું જ જોઈએ સૌને.
હા સાચી વાત છે. મને આજે તમા પર તમારા જોડે આ વિષય પર વાત કરીને ખુબ જ આનંદ આવ્યો. હવે આપડે બીજા કોઈ વિષય સાથે વાત કરીશું. આપડ અતતાર મળે ચાલો ચ.